મજા છો.
હું પણ મજામાં છું આજ આપણે એક અચ્છા બ ઇન્સાન બનવા માટે. અ પેલે શું કનવું પડે.
પહેલે ખુદ ની અંદર ઝાખવુ પડે નિયત સાફ હોવી જોઈએ.
નિય નિયત મતલબ
મતલબ દિલમાં ખોટું ના હોય કોઈરુ કોઈનું બુરું ના સોચો.
પણ દુનિયા હા પણ તો ધોકાનું આપને એ તે જ હમ્મ તારી જીત છે કર્મ નો હિસાબ ઉપરવાલા રાખે છે. ઓર સંસ્કાર જરૂરી છે કે
હા મા બાપ ટીચરથી જે શીખીએ એને એ જે નીવ છે. માફ કરો ધન્યવાદ માફ કરો તે શબ્દ જીવન બદલી છે.
પૂસા આવે તો શું કરીએ.
દસ સુધી ગીનો પાણી પીયો ગુસ્સામાં લીધે જો નિર્ણય હંમેશા પચતાવો જાય.
દૂસરો ની મદદ કેવી રીતે કરીએ.
મોટી મદદ જરૂરી નથી ભૂખના ભૂખાના ખાના રસ્તો ભુલે ને રસ્તો. ઉદાસ દો મીઠા બોલ પૈસા હોય તો જે મદદ થાય.
નહી સમય આપવો ઈજ્જત આપવી એ પણ મદદ છે ન.
હા જૂટ બોલવું પડે તો જો જૂટ થી કોઈનું પલું થતું હોય તો સોચો પણ આદત ના બનાવો. સચ કડવો હોય તો પણ મીઠો લાગે છે.
સોશિયલ મીડિયા પર કેવી બનાઈએ.
જે ઓફલાઈન છો એ જે ઓનલાઈન બનો ટ્રોલ ના કરો પોઝિટિવિટી ફેલાવો
અસલફલતા આવે છે.
હા હાર માનો તો અચ્છા ઇન્સાન ઘીરે ગીરને ઉઠે છે બહાનો નથી કગનાવું.
અહંકાર સબસે મોટો દુશ્મન હું ઓછું કરું આપણે વધુ બોલો.
હા પ્રકૃતિ નો કેવો વ્યવહાર છે.
ઝાડ તોડો મત આ પા પાણી બગાડો મત જાનવરને મારો મત. જે આપણે લઈએ છીએ એને સંભાલો.
હા ઘમૅ ની વાત.
ધર્મ મતલબ ઇન્સાનિયત મંદિર મસ્જિદ જાઓ પણ દિલમાં નફરત ના રાખો. કણી ભી ધર્મ રે વાતે.
દોસ્ત ગલત રસ્તા જાય તો.
સમજાવો એક વાર દો વાર ન માને તો સાથ છોડો પણ ખુદ ન બીગડો
હા હા રોલ મોડલ હોય કોણ હોય.
અબ્દુલ કલામ તમારા મમ્મી પાપા જે બિના સ્વાર્થ જીવે.
રોજના તિન કરણ કામ કોનસા કરીએ.
આ પહેલા કામ શું કોઈનું ધન્યવાદ કરો દુસરા કામ શું કોઈનું મદદ કરો. તીસરા ખુદથી એક ગલતી સુધારો રોજ.
લોકો તારીફ ના કરે તો.
તારીફ માટે સારું કામ ન કરો આત્મા તે શાંતિ મળે એ જે સબથી મોટો ઈનામ છે. માફ કરના જરૂરી છે કે
હા માફ કરીને તું ખુદ ને આઝાદ કરે છે નફરત થી ખુદ ન જે બદલે છે ચલો આજેથી શર કરીએ
હા અચ્છા ઇસાન બનવાની ઉમ્ર નથી હોતી આજે પહેલે દિન છે. શુંરુ કરીએ એક એક અચ્છા ઇન્શાનથી દસ નિશાની એ છે. કી ઈમાનદારી છોટા મોટાનું જૂઠ નથી બોલતો દયા રાખતી દુસારે પ્રત્ય કમજોરની મદદ કરની હતી. તીસરા હૈ જિમ્મેદારી અ જિમ્મેદારી સંંભળણી ઓર ગલતીમાંને બહારના નહીં કરવાની કૃતજ્જ્ઞા પાલન કર જો મળે એના માટે શુક્ર કરો પાંચવો સંયમ ગુસ્તા લાલચ પર કંટ્રોલ કરનો છઠઠો સમાન હર ઉમ્ર હર કામનો ઈજ્જત કરનો સાતવો સચ્ચાઈ જૈસા હૈ વૈસા અ દિખા દેખણ સેવા કરની બિના બદલે મદદ સીખને કે ચાહ રાખણી કે રોજ ખુદને સુધાર સુધારનો ખુશ રહેણ ખુદ ખુશ રહેણ બીજાને પણ ખુશ રાખણો
ઓફિસમાં અચ્છા ઇન્સાન કેવી રીતે બનીએ
આરોગી ક કે ક્રેડિટ ચોરી મત ટીમથી મદદ કરો બોસની પીઠ પીટચ બુરાઈ ના કરો
હા સકર દે જીમિતા લગે.
એનાથી શીખો કોમ્પિટિશન કરો પણ દુશ્મન નહતી.
ઘરમાં મમ્મી પપ્પા સાથે
એનાનો સમય દો ફોન બાજુમાં રાખો એનાનો અનુભવ સુનો
હા પતિ પત્ની માં ઝઘડા હોય તો
ઈગો બાજુમાં રાખો સોહરી બોલવામાં છોટા ના બનો
હ બચ્ચેને કેવી રીતે સંસ્કાર આપીએ
ઉપદેશ નથી ઉદાહરણ બને જે તું કરશે જે બચ્ચા શીખશે
ગરીબ લોકો સાથે વ્યવહાર કેરું કરવો.
ઈજ્જત થી વાત કરો ડ્રાઈવર મેડ ગાર્ડ સબ સમાન બને છે.
સોશિયલ મીડિયા પરનેગ નેગિવિટી આવે તો
કમેન્ટ કરવા પહેલે તીન વાર સોચો શું મેસેજ છે જરૂરી છે દયાલું છે.
કોઈ અપમાન કરે તો
એ જે શાંતિ રાખો જવાબનો આપણો પણ એક પ્રકારને જવાબ છે.
પૈસા આવેે તો ઈડિયા બિગડી જાય છે.
એકદમ સાચી વાત થઈ ઈશલિયે દાન કરો દસ પર્સેન્ટથી કમાઈ સમાજ માટે નિકાલો એવમ જો ગરીબ મને ગરીબ વ્યક્તિ ભણાય ત અ વણા ને દાન કરો
લાલચ કેવી રીતે કંટ્રોલ કરીએ
મારી પાસે પર્યાપ્ત છે એ સોચે તુલનાથીને જે દુખ આવે
સમયની કદર
સમય સબસે કિંમતી છે વાદા નિભાવો સમય પર આવવો
ગલતી થઈ જાય તો
તુરંત મારો મારી ભૂલ હતી તીન શબ્દ રઈશ રિશતા બચા લેવે છો.
દૂસરોને દૂસરોની સફળતાથી જે જેરામ
એના માટે તાલી બજાવ ઉપરવાલા સબને વારી આપે છે.
ધર્મ જાતિનો ઝઘડો
ઇન્સાન પહેલે ધર્મ પછી ભૂખ દર્દ ની કોઈ જાત નથી હતી. એ જે જાનવર સાથે એ જે ગાય કુતા ચીડિયા એનાથી પણ પાણી ખાના આપો દયા હર જીવ પર
પર્યાવરણ માં શું કરીએ
પ્લાસ્ટિક કમ કરો ઝાડ લગાવો પાણી બચાવો. પ્રાકૃતિક બસશે તો આપણે બસચ
નેતા કેવા હોવા જોઈએ.
જો સેવા કરે ભાષણ નહી ભાષણ નથી દે જનતા નો સેવક બને
ટીચર ન રોલ કેવાો હોઈએ
સિર્ફ કિતાબ નહીં જીવન શીખાડે વિદ્યાર્થી નો મિત્ર બને
ડોક્ટર વકીલ ની જિમ્મેદારી શું છે.
પૈસાથી પહેલી ઇન્સાનિયત હોય જૂઠા કેસ ગલત દાવા ના આપો. એ જતે આપું તો ભગવાન દેખ
યુટ્યુબર ઇન્ફ્લુઅન્સરની જિમ્મેદારી શું છે.
એ જો જે બોલે એના અસર લાખો પર હોય લય સર્ચ અને પોઝિટિવ કન્ટેન્ટ ક્રિએટ કરો અને એકદમ સાચું વાત કહેવો
અકેલા પણ લાગે તો શું કરીશ
કતાબ પડો મેડિટેશન કરો કસી જરૂરતમંદની મદદ કરો. અ અલગ અલગ લોકોાની વાત કરો.
ડિપ્રેશનમાં શું કરીએ
બાત કરો પ્રોફેેશનલની મદદ લો લો કમજોર નથી કમજોર નથી પણ હિંમત નું કામ છે.
બદલા લેવો કે માફ કરી દેવું
માફ કરો બદલાથી દો જને બદલે છે. અ બલે છે. માફીથી દો જને શક્તિ મળે રોડ રોલ મોડલ ની આદત
હા ગાંધીજી સત્ય કલા પર સપના પ્લસ મહેનત મદર ટેરેસ સેવા
રોજની ડાયરી જરૂરી છે. કે
હા રાતના તન લાઈઇન લિખો આજે શું સારું કર્યું શું ગલતી કરી કલ શું સુધાર કરીશ
ના કે એના શીખવું જોઈએ
બિલકુલ હર વાતમાં હા કેવો છે. તો ખુદ સાથે અન્યાય થશે
છોટા દાન યાની
મુસ્કાન સમય તારીખ ખાના એ પણ દાન છે.
ચલો દીસ દિન ના ચેલેન્જ લેવીએ હર દિન એક અચ્છા કામથી પછી આદત બનાવે છે. એ જે રાસ્તા સાફ લાગે છે. અચ્છી સ્થાન બનવાની દુનિયા નહીિ બદલે પણ તમારી દુનિયા જરૂર બદલ જાવ એ ખુદનું શરૂઆત કરી હતી બદલ દએ પેલા એકું દસ દિન ખુદ પર કામ કરો ગુસ્તા કંટ્રોલ સચ બોલો કૃતજ્ઞ રાખો ગ્યારા સ બીસ દિન તક ઘર પરિવાર મમ્મી પાપાનું માફી માંગો એની મદદ કરો એકસ ત્રીસ દિન તક ગરીબ ની મદદ કરો ઝાડ લગાવો લોકોનો મોટવેટ કરો
આ વાત તમારી સાચી હા બેન પરીક્ષામાં નકલ કરવું આપે છે. કે
આ હા નકલથી માર્ક્સ આવે પણ આત્મવિશ્વાસ મરી જાય પણ દોસ્ત ગંદી ગાલીએ આપે તો શું કરીએ
પ્રેમથી સમજાાવો શબ્દ જ તે સંસ્કાર લીખે છે.
બુઢા લોકો ની સેવા જરૂરી છે કે.
હા બિલકુલ જરૂરી છે જે આપને. ને ચલવા શીખાવ્યું આજે આપને એક હાથ પકડ્યો. રાસ્તામાં એક્સિડેન્ટ દીખે તો મદદ કરો પોલીસને ફોન કરો. તમાશા ના દેખો.
ફ્રીમાં પાની લેવ્યું. ચોરી છે ચોરી છે ને એ જે ઈમાનદારી છોટી જ શરૂ થાય. અચ્છા ચલો ફરીએ વાત કરી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.